હેલો. હલો.
હેલો.
નમસ્તે કેમ છે?
હા મજામાં તું કેમ છે?
હું પણ મજામાં જ છું આજના મને તારી સાથેના ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા આ તો ખુબ જ રોચક વિષય છે આજકાલ નાના બાળકોથી લઈને યુવાન અને મોટા સુબકો સુધી બધા રસ હોય છે.
હા સાચું છે. ફેશન કેવલ સુંદર કપડા પહેરવાનું નામ નથી પણ એ વ્યક્તિની પસંદ જીવન શૈલી સંસ કાર આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પણ જોડેલી છે ને
હા એકદમ સાચી વાત ફેશન એટલે પોતાની સુંદર સ્વચ્છ સજ્જ અને આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રજૂ કરવાની કલા
હા તારી નજરમાં ફેશન શું છે?
મારા માટે ફેેશન એટલે સમે એટલે સગ્રહ ઓમર શરીર છે અને પોતાના સપા પ્રમાણે કપડા દાગીના હેર સ્ટાઈલ ફૂટવીઅર અને સંપૂર્ણ વ્યક્તિત્વની સાચી શ્રેણીને પ્રસ્તુત કરવું.
વા ખુબ સુંદર રીતે સમજાવયુ હા ઘના લોકો ફેશનનો કે અર્થ કેવલ મેઘા કપડા પહેરવાનો એવું લે છે પણ ખરેખર એટલું જ નથી.
હા બિલકુલ ની ફેશન માટે પૈસા જરૂરી હોય. પણ એટલા જ મહત્વનું નથી સમજ પસ પતંગડી ઓરો બોડી ટાઈપની સમજ અને કપડાંનું કેરી કરવાની ખૂબ મહત્વની છે.
સાચું કોઈ સાચું સાદો ડ્રેસ પણ જો યોગ્ય રીતે પહેરવામા આવે મેચિંગ એક્સેસરીઝ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખૂબ સુંદર લાગે
હા અને કોઈ મેંગો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ના હોય પ્રસંગ પ્રમાણે ના હોય અથવા વ્યક્તિનો સુટ ન થતો હોય એના પર પ્રભાવ ઓછો થાય છે.
હમ્મ ફેશનનું આજે ફેશનને એટલું મહત્વનું કેમ બની ગયું છે.
હા કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં જ અસર પડે છે. એમાં પોતાના લુક અને ડિઝાઇનિંગ સ્ટાઈલ પણ ભાગ ભજવે છે. માણસ કેવી રીતે પેરે છે.? એથી પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે ને?
હા જો કોઈ સ્વચ્છ નેટનેટકા અને સુંદર રીતે પહેરો હોય તો એને જોઈને સામને વાલે ને પન સારો પ્રભાવ પડે છે.
હા ફેશન આત્મવિશ્વાસ વધારે છે. જો માનસને પોતાના કપડાનાં લુક અને સ્ટાઈલ ગમતા હોય. તો એ વધારે આત્મવિશ્વાસ સાથે લોકો સામે આવે છે.
હા ક્યારેક સારું ડ્રેસ પેરતા મન પન ખુશ થઈ જાય છે.
હા બિલકુલ ફેશન મૂડ પર અસર કરે છે. સુંદરો આરામદાયક કપડા યોગ્ય સ્ટાઈલ આ બધાં માનસ ફટ્રસ ફીલ કરાવી છે.
હમ મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પન ખૂબ જોડયેલી છે.
હા ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખુબ મોટી બની ગઈ છે કપડા બ્યુટી કોટ લવેજ. એમ્બ્રોદવેજ, સ્પેલરી, મેકઅપ, ફૂટવેર બેગ મ, ડલિંગ ફેશન ડિઝાઈનિંગ સ્ટાઈલિંગ આ બધા એ તો ભાગશે
હમ દીપ તારા મતે પારંપરિક ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે.?
પારંપરિક ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાક સાથે જોડાયેલી ફેશન જેમ કે, સાડી, સલવાર, સૂટ, ગાઘરા કુર્તી, દુપટ્ટો પારંપરિક દાગીના બિંદી, બંગડી નવત્પાયજન ઈત્યાદી
હા અને આધુનિક ફેશનમાં જીન્સ, ટોપ ગાઉન્સ, વેસ્ટર્ન ડ્રેસેસ જમ્પ સુૂટ, કોટ સેટ્, શર્ટ, જેકેટસ ક્રોપ ટોપ્સ, પ્લાઝો, ફ ફ્યુજન બિયર આ બધું આવે.
હાહા એકદમ પણ આજકાલ બંદીનું કોમ્બિનેશન પણ ખુબ ચલન માં છે જેમ કે ટ્રેડનેશન કુર્તી સાથે મોર્ડન પેન્ટ સાડી સાથે બેલ્ટ બ્લાઉઝમાં મોર્ડન પણ કાઉન સાઈલના કરી શકે. ટાઇપ ઇલે હિંગ આ બધું ફેશન, હા ફેશન ક લય
હા આજે યુવતીનો ટ્રેડિશનલ લુક ને તો મોડન ટચ આપવું ખુબ પસંદ કરે છે.
હા કારણ કે એમાં પરંપરા પણ જોડવાયેલી છે. આની નવી સ્ટાઈલ પણ જોવામાં મળે છે.
બરાબર કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાન રાખવું જોઈએ.?
હા પેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોય બીજી વાત આરામદાયક હોવું જોઈએ, ત્રીજી વાત શરીર રચનાની ઉમર પ્રમાણે હોવું જોઈએ. હા ચોથી વાત રંગોની ફેબ્રિક યોગ્ય હોવું જોઈએ, આ બધા ધ્યાનમાં મુૂકવું જોઈએ.
હ પ્રસંગ પ્રમાણે એટલે?
આ પ્રસંગ પ્રમાણે એટલે જેમ કે લગ્ન, ઉત્સવ, ઓફીસ કોલેજ પાર્ટી, રોજિંદા વપર, બધા માટે કપડાની સ્ટાઇલ અલગ હોઈ શકે છે. લગ્નમાં ભારે ડ્રેસ ચાલે પણોજ સરકામ માટે આરામદાયક અને સાધા કપડા સારા ને
હા સાચી વાત છે ઓફિસ માટે સુસંસ્કૃત અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે જ્યારે માટે સ્ટાઇલિશ લુક્સ રાખી શકાય
હા અને રોજાના વાપર માટે એવા કપડાં પહેરવું જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામદાયક પણ હોવું જોઈએ
હમ રંગોનો પસંદમાં ફેશનનો કેટલો ભાગ છે
હા આ તો ખુબ મોટો ભાગ છે રંગા વ્યક્તિત્વને ઉભારી આપે છે યોગ્ય રંગત ચહેરાને ફ્રેશ બતાવે છે સ્કીન ટોનને શુદ્ધ થાય છે અને ઓવરઓલ લૂક આકર્ષક બનાવે છે
ક્યાં ક્યાં રંગ પ્રસંગ માટે સારા લાગે
આ તો વ્યક્તિ પર નિર્ભર કરે છે પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલ મરુન હીરોપીંક રોયલ બલુ મસ્ટર્ડ પર્પલ ગોલ્ડન જેવા રંગ ખૂબ સુંદર લાગે ઓફિસ માટે પેસ્ટલ છે બીજ ગ્રે નેવી વ્હાઇટ લાઇક આ બધા રંગ બો સરસ લાગે છે
હા અને ઉનાળા માં હલકા રંગ અને શિયાળામાં થોડાક ગાળા રંગ પર ખુબ સરસ લાગે
હા એકદમ મોસમ પ્રમાણે કપડા અને રંગની પસંદ કરવી એ પણ ફેશન સેન્સ એ વાત છે.
હ ઘણી સ્ત્રીઓ પૂછે છે કે બોડી ટાઈપ પ્રમાણે કપડા કેવી રીતે પસંદ કરવું. તો શું કહીશ.
હા મારા મતે આ ખૂબ મહત્વની વાત છે. બધા ઉપર એક જ પ્રકાર નુ ડ્રેસ સમાન રીતે સૂટ નથી થતો ને એટલે પોતાના શરીરને સમજી કપડા પસંદ કરવું જોઈએ.
હા થોડી ઉદાહરણા આપો ને કેમ કરવાનું
હા જે એમ કે કોઈની હાઈટ ઓછી હોય તો બઉ જાડા બોર્ડર વાળી સાડી ક્યારેક હાઈટ ઓછી બતાવી શકે એ વર્ટિકલ પેટર્નસ હાઇટ લાંબી દેખાડે. જો કોઈ સ્લિમ હોય તો લેયર ડેટ અથવા જોરજટ કપડા સારા લાગે જો કઈ હેલ્ધી બોડી ટાઈપ હોય તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય સારી લાગે છે. બેલેન્સ વાળા ડિઝાઇન ખુબ સારા લાગે છે.
હ એટલે બ્લાઈન્ડ ફેશન ફોલો કરવાની જગ પો પોતાને શૂટ થાય એ સમજવું જરૂરી છે.
હા બિલકુલ ફેશન ને કોપી એ કરવું નહી પણ પોતાને સુંદરતાને હાઈલાઈટ કરવુ
બરાબર કપડા ના કપડુ એટલે ફેબ્રિક એ પણ ફેશનમાં મહત્વ નુ જ છે ને
હા ખૂબ કોટન સેલ હા સિમોન જોરજેટ લાઈન કરાક ઓર્ગનજા વેલ્વેટ લોંગ હા ડેનિમ બધા ફેબ્રિક નુ ફેશન છે.
બરાબર કોટન મને રોજ માટે ખુબ ગમે આરામદારક હોય છે ને
હા ગરમી માટે કોટન તો ખુબ સારું છે. સિલ્ક અને બનારસી ફેસ્ટિવલ લૂક માટે ખુબ સારું છે. કોરગેટ અને સિફોન શિયાળા અથવા રોયલ ફ્લેસ્ટિવલ માટે ખુબ સુંદર સરસ લાગે છે.
એટલે પ્રસંગ અને મોસમ પ્રમાણે ફેબિક પસંદ કરવો જોઈએ બરાબર ને
હા એકદમ ફેશનમાં કમ્ફર્ટ ને ઇગનોર નો કરવું જોઈએ.
હમ્મ બરાબર સ્ત્રીય ફેશનમાં સાડી અને બ્લાઉઝની ભૂમિકા ખુબ મોટી છે ને
હા સારી ભાર ધર શ્રેણી શુભ છે અને બ્લાઉઝ એનો મહત્વપૂર્ણ ભાગ છે આજકાલ બ્લાઉઝમાં કેટલા બધા ડિઝઇન આવે છે. પ્રિન્સેસ કટ પટોરી કટ બોટનિક ક્લિનિંગ પલકનિક આઈનિક સ્વલેસ આઈ બ્લુ સ્લીવસ બેક ડિઝાઇન લોટકોટ આ બધા ભાવનું બધું ડિઝાઇન આવે છે.
હા અને એક સુંદર બ્લાઉઝ સાડી ના લુક ને પૂર્ણ બદલી નાખે
હા એકદમ સાડી સરળ હોય તો બ્લાઉઝ હેવી રાખી શકાય. અને સાડી હેવી હોય તો બ્લાઉઝ બેલેન્સ રાખી શકાય. મેચિંગ પણ ડ્રેસ એમ્બ્રોડરી પાઇપિંગ બધી નાની નાની વાતો લુકને સુંદર બનાવે છે.
લગ્ન અને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝાઇન પસંદ કરવામાં ઘનો સમય જતો હોય છે.
હા કારણ કે હવે બ્લાઉઝ કેવલ સપોર્ટ ગારમેન્ટ નથી રહયુ. પણ સ્ટાઇલલેસ સ્ટેટમેન બની ગયું છે ને
હા બરાબર યુવાનો માં ફેશન નો ક્રેઝુ ખુબ વધારે આ હોય છે એ શા માટે
હા કારણે યુવાને પોતાની ઓળખ બનવા માંગે છે એ લોકો નવા ટ્રેન ટાય કરવા ચ્છે છે સોશલ મીડિયા સેલિબ્રિટીઝ આ બધાથી ઇમ્પ્રેશન મળે છે
બરાબર છે ચાલો બેહેન તમારી જોડે વાત કરને મસ્ત લાગે છે હ આવજો તને મારું
હા ચાલ છે હા ઘણી માહિતી ઇન્ફોર્મેશન મળે છે હા ચાલો ફરી વાત કરીએ હા ફરી વાત કરીએ